અરે ઝારા કેટલી દિવસ પછી મળી રહ્યા છે કેમ છે
અરે આઈશા હું બરાબર છું તું કહી સંભળાવ્યું કે તું ટ્રીપ પર ગઈ હતી
હા હું રિસેન્ટમાં ફેમિલી સાથે માઉન્ટ આબુ ગઈ હતી સચ રિફેશિંગ એક્સપિરિયન્સ એટલી મજા આવી ને.
વાવ સિરિયસલી કેમ હતું મને બધું ડિટેલમાં કે ને.
સાચું કહું તો આ ટ્રીપ મારા માટે બહ સ્પેશિયલ હતી અમે પેલી વાર સવારે નીકળ્યા. અને રસ્તામાં જે નેચર જોવા મળ મળ્યો ને એને એ લિટરલી લિટરલી માઈન્ડ ફ્રેશ કરી દે આત્માને સંબન આપી દે શહેરના નોઈઝ અને પોલ્યુશન પ્યોર ફેશ એર હરિયાળી વાળું એવરીથીિંગ ફેલ સો પીસફુલ જ્યારે અમે પહાડોના વચચમાં પહાડો પહોંચ્યા ત્યારે વેધર પણ ઠંડુ અને પ્લસ મને એવું લાગ્યું કે બસ આ મુમેન્ટ પોઝ થઈ જાય અને આ હું બ્યુટી ફોર એવર એન્જોય કરું.
અ. વાહ. . તો મને પણ એક્સાઈટેડ કરી રહ્યું છે ત્યાં શું શું કર્યું?
અમે ઘણા પ્લેસીસ વિઝિટ કર્યા. નક્કી લેક ગુરુ શિખર અને સનસેટ પોઈન્ટ તો અમેઝિંગ હતું ન નક્કી લેક પર અમે બોટિંગ પણ કરી પાણી એકદમ શાંત હતું અને આસપાસના હીલ્સ નો રિફ્લેક્શન એટલો સુંદર લાગતો હતો કે હું જ ેર કરતી રહી ગઈ ગુરુ ગુરુ શિખર પર પહોંચવા માટે થોડી ચડડાણ હતી પણ ટોપ પર પહોંચ્યા પછી જે વ્યૂ હતો મળ્યો તે વર્ થટ હતો અને સનસેટ પોઈન્ટ પર તો આકાશ ના જે રંગ ચેન્જ થતા હતા જોવા જેવા હતા ઓરેન્જ ગુલાબી પર્પલ એકદમ મેજિકલ લાગતું હતું.
વાવ સાઉન્ લાઈક અ ડ્રીમ ફૂડ કેવું હતું ત્યાં?
ફૂડ પણ બહુ જ ટેસ્ટી હતું ખાસ કરીને લોકલ રાજસ્થાની ફૂડ દાળબાટી ચૂરમા આહા હા અજીક બોલું છું તો સ્વાદ મોમાં આવે છે એટલું મજેદાર હતું સાથે સાથે અમે રોજ સ્નેક્સ પણ ટ્રાય કર્યા જેમ કે કોન મેગી ચાય અને એ બધું ઠંડા વેધરમાં ખાવાનો તો મજા અલગ જ હોય છે ક્યારેક ફેન્સી રેસ્ટોરન્ટ કરતા સિમ્પલ રોજ સાઇડ ફૂડ વધુ યાદગાર બની જાય છે.
સિરિયસલ ફૂડ ઇઝ ધી બેસ્ટ પાર્ટ ઓફ એની ટ્રિપ.
કવે હવે તું કે તારો કોઈ મેમોરેબલ ટ્રાવેલ એક્સપિરિયન્સ.
હા હું પણ લાસ્ટ યર મારી ફ્રેન્ડ્સ જોડે ગોવા ગઈ હતી એ મારા લાઈફનો વન ઓફ ધી બેસ્ટ ટ્રીપ્સ અમે બીચ પર સનસેટ જોય કર્યો પ ઉ સાથેત યા રાત્રે બીચ સાઈડ ઠા રેયને મ્યુઝિક સાંભળ્યું એ મુમેન્ટ એટલા પીસફુલ હતા કે બધું ભૂલી ગયા હતા ટ્રાવેલિંગ સાથે ફ્રેન્ડ્સ હોય તો દરેક મુમેન્ટ સ્પેશિયલ બણી જ જાય અમે ઘણી મસ્તી કરેલી એક નાઈટ ફોટોઝ લેટ નાઈટ ટોક્સ રેન્ડમ ફોટોઝ ગેમ્સ લાફિંગ વિદાઉટ રીઝન ઓનેસ્ટલી એ ટ્રીપ મારી લાઈફની સૌથી બ્યુટિફુલ મેમરીઝ માની એક છે.
સાચું છે ફ્રેન્ડ્સ સાથે ટ્રાવેલ કરવાનું ફન અલગ જ હોય છે.
મને લાગે છે. કી ટ્રાવેલિંગ માં ન્યૂ પ્લેસીસ જોવા માટે નથી પણ પોતાનો ફરીથી શોધવા માટે પણ છે. જ્યારે આપણે ડેલી રૂટીનથી દૂર થઈ જઈએ છીએ ત્યારે માઈન્ડ રિલેક્સ થાય છે અને આપણે લાઈફને નવા પરસ્પેક્ટિવથી જોવાનું શીખીએ છીએ ટ્રાવેલિંગ આપણને ઇન્ડિપેન્ડન્ટ બનાવે છે. ન્યૂ કલ્ચર્સ સમજાવે છે એપ્રિસિએશન વધારે છે સ્મોલ થિંગ્સ માટે પણ આપણે વધારે ક્યુરિયોસિટી થાય છે.
બરાબર એપ્સીલી લી.
નેક્સ્ટ ટ્રીપ આપણે સાથે જ જવાનું છે ઓકે.
હા ઓબ્વિયસલી પ્લાન કરીએ જલ્દી.
તરસ અવે મેં તને શું પૂછવાની હતી કે તમે જે આ માઉન્ટ આબુની જે આઈટનરી હશે એ કઈ એસી રીતે પ્લેન કરેલી?
અરે તું એ તો અમે લોકો ટુર માં ગયેલા હતા બધા બધા એ તો મારા મોટા કાકા બધું જઈને આવેલા છે તો અમે એમના સાથે ગયેલા હતા તો એ બધું પ્લેન કરતા હતા પણ પેલા એક વાત કે ને. ટ્રાવેલ દરમિયાન કોઈ ફની ઇન્સિડન્ટ થયો? જો મેં કહ છું એક ટ્રાવેલ કસીડન્ટ મેં તને કઉ છું અરે બઉ જ ફની એક્સીડન્ટ થયો અમે હોટલ શોધતા હતા ગૂગલ ને મેપ્સ પર ટ્રેસ્ટ કરીને એક નેરો રસ્તામાં સાકડા રસ્તામાં અમે લોકો જઈ રસ રસ્તામાં ચલા ગયા રસ્તો એટલો સાકડો હતો કે અમારી અમારી ગાડી ઓલમોસ્ટ ફસાઈ ગઈ. ડ્રાઈવર પેનિક થઈ ગયો. અને અમે બધા એ કારમાંથી ઉતરીને ઉતરી ઉતરીને ગાઈડ કરવાનું ચાલુ કર્યું આસપાસના લોકલ લોકો પણ અમને જોઈને હસતા હતા પણ અંતે જેવીતેવીતે અમે ગાડીને બહાર આવી ગઈ એ સમયે ટેન્શન હતું પણ હવે યાદ કરીએ છે એટલું હસવું આવે છે અને બધાને ઘણું હસવું આવે છે.
સરસ છે મજા આવે એ પણ આપણે જયારે ટ્રાવેલિંગ કરીએ ત્યારે ખાલી ફરવાની મજા નહી આપણે યાદ નહી રશે પણ જે આપણે એક્સપિરિયન્સ કરીશું તે આપણે સૌથી સરસ યાદ રહેશે છે કે નહી.
હા અરે મેં તને એક સ્કેરી મુમેન્ટ બી કઉ છું હા અમે શું હતું કે એક રાતે અમે લોકો લેટ હોટેલ પર પહોંચ્યા ફરી કરીને ફરી રહ્યા હતા એના પછી રસ્તા પર લાાઈટનિંગ ઓછી હતી. અને આસપાસ જંગલ જેવી ફિલિંગ આવતી હતી અચાનક કોઈ અંજાણી અવાજ આવ્યો જેમ કે પાંદડા હળતા હોય એવું ચાલતું હોય એક સેકન્ડ માટે અમે બધા ફસ થ પછી સમજાયું કે એ તો વિન્ડ હવાના કારણે ઝાડ હલી રહ્યા હતા પણ એ મુમેન્ટમાં તો અમારું દિલ ડહેલી ગયેલું હતું.
એવું છે પણ આપણે હોરર એક્સપિરિયન્સીસ તો ભાઈ ગોડ યાદ જ રહેશે ને અરે હવે ચાલ મેં તને એક કહું મેં હોવા ટ્રીપનું છે ને એકા ફની એક્સપિરિયન્સ છે અમે ગોવા પહોંચતા અમારે બધાને વધુ એક્સાાઈટમેન્ટ હતી બીચ પર જવાની મને લાગતું હતું કે મેં મૂવીની હિરોઈન છું સ્લો મોશનમાં બીચ પર વોક કરીશ વિન્ડ ઇનમાં હેર એથે ફ ઇન્સ્ટાગ્રામ મુમેન્ટ પણ રિયાલિટી થોડું અલગ જ હતી જેમકે મેં બીચ પર ચાલતી હતી ત્યાં એક નાનું કૂતરું મારી પાછળ આવી ગયું પેલા તો મને લાગ્યું એ કે મેબી લસ મી પણ પછી એ ડોગ મારી ચપ્પલ લઈને દોડવા લાગ્યો હું પાછળથી બૂમ પાડતી પાડતી દોડતી અરે બ્રો ધેટ ઇઝ માય સ્લીપર ધેટ ઇઝ માય સ્લીપર મારા ફેમિલી મેમ્બર્સ મને જોઈને હસતા હતા પછી એક અંકલ તો બોલ્યા ગોઆમાં ડોક્ટર પણ ફેશન લવર છે ફાઈનલી ડોગ થોડી વાર પછી મને ચપ્પલ મૂકી ગયો પણ ત્યાં પણ ત્યાં હાફ બીચ ક્રોસ થી મૂકી ગયો હવે તમે વિચાર કરો. ઓનેસ્ટલી એ મુમેન્ટ આજે પણ યાદ આવે તો ખુબ હસી હસીએ છીએ.
હા હા પફેક્ટ કેન્ડડ મુમેન્ટ. ટ્રાવેલમાં અનએક્સપેક્ટેડ મુમેન્ટસ જ બેસ્ટ હોય છે.
એકક્ચુલી પણ ગોવામાં બીચિસ તો બ્યુટિફુલ છે. પર ડોગ્સ પણ ઇક્વલી એક્ટિવ છે. ભાઈ
મને લાગે છે કે ટ્રાવેલ આપણે ઘણું શીખવે છે જેમ કે પેશન્સ ક્યારેક પ્લાન મુજબ બધું નથી ચાલતું ફ્લેક્સિબિલિટી જેવી રીતે ક્યારેક એડજસ્ટ કરવું પડે છે અને સૌથી મહા મહત્વનું પ્રેઝન્ટ મુમેન્ટમાં જીવવું જ્યારે આપણે ટ્રાવેલ કરીએ છેએ ત્યારે આપણે ફ્યુચરની ટેન્શન કે પાની વરીઝ ભૂલી જઈએ છે બસ એ મુમેન્ટને એન્જોય કરીએ છ છેએ એ ફિલિંગ એવરી ડે લાઈફમાં નથી મળતી.
હા એ તો છે એકચુઅલી છે એવું સાચેમાં જ છે. હવે આપડે આપ આપણી નવી ટ્રીપ જલ્દી પ્લેન કરીશું. મારે તો જવું છે કેરેલા.
હા આપડે નેક્સ્ટ ટ્રીપ પ્રોપર પ્લાન કરો દેસ. ડેસ્ટીનેસન ડિસાઈડ કરવું, આઉટફિટ પ્લાન કરવા, ફોટો શૂટ અને ફૂ આઇટનરી બનાવું પણ સાથે સાથે થોડુંક સ્પોટેનિયસ પણ રાખવું એને જેને આપણે વર્ષ પછી યાદ કરીને સ્માઈલ કરીએ.
એકક્ચુઅલી. ટ્રાવેલ ઇઝ ઓલ અબાઉટ એક્સપીરયન્સસ. કહી શકાય.
વર ખા્ડ એન્ડ ટ્રાવેલ હાર્ડર.
યા અક્ટયુઅલી. ચાલો કાંઈ નહી આપણેે મળીશું હા જલ્દી મળીશું ચાલો બાય.